હેલો બસ મજામાં તમે કેમ છો
મજામાં બોલો નાઈ કે છે છે
કચચું નઈ બસ બેઠી હતી શિક્ષણ કા મૂલ્ય દેખતે હુએ આપ બોલો ને ને શિક્ષણનું મહત્ત્વ
અચ્છા ઠીક હે બોલું છુ. શિક્ષા માનવ જીવન કે સાથે મહત્વપૂર્ણ આધાર છે. જે શિક્ષણ માનવ સંસ્કાર સિસ્ટ તો આને સારી વિચારો આપે છે.
ઓર શિક્ષણ વિના વ્યક્તિમવ જરૂરી અધૂર રહે છે, આજના આધુનિક
હ ના આપણા આધુનિક યુગ પમા સફળતા મેવા મેળવા માટે માટ માટે શિક્ષણ ખૂબ જરૂરી છે.
હા શિક્ષણ વ્યક્તિ પોતાનું પોતાના પરિવારનું અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.
હા ના શિક્ષણ મહત્ત્વ અ શિક્ષણ માણસાને જ્ઞાન જ આપે છે, શિક્ષણ સારે અને ખરાબ વચનો ભેદ ભેદ સમજાવે છે, શિક્ષણ આત્મવિશ્વાસ વધારે છે, શિક્ષણ વ્યક્ ટે આત્મ નિર્ભય બને છે, શું બોલું છું?
હા શિક્ષણ હતી સારી નોકરી મેળવામાં મદદ મેે છે, શિક્ષણ વ્યક્તિના વ્યક્તિનો વિકાસ કરે છે. સમાજમાં માન સન્માન આપે છે, ગરીબી દૂર કરવામાં મદદ કરે છે. દેશના વિકાસમાં મહત્વની ફળ આપે છે.
હા ના હા ના શિક્ષણ આર્થીક સમ સમ જાને સમજાવે છે. શિક્ષણ અંધવિશ્વ શ્ર્ધા એને જ્ જ્ઞાન દૂર કરે છે. શિક્ષણાથી યોગ નિર્ણય લેવાની શક્તિ વિકસિત થાય છે.
હા વૈજ્ઞાનિક દૃષ્ટિકોન વિકસિત કરે છે, નવી ટેકનોલોજીનું જ્ઞાન મળે છે. વ્યક્તિની જવાબદાર નાગવીર બનેવે છે. શિક્ષણમાં ભી લાભ ભી બહુ સાર સાક્ષી હૈ.
હા હા હા બોલું છું, કોજ
જીવનોનું ધ્યેય નક્કી કરવામાં મદદ મળે છે, સારા સંસારો અને મૂલ્યોની વિકાસ થાય છે. રોજગારની સારી તોળો મળે છે.
હના રોજગાર અને સારી તકે તકે મિલે છે, સમાજ માંજ જાગૃતિ આવે છે, દેશાની આર્થ ર્થિક અને સામાજિક પ્રગતિ થાય છે. મહિલાનું સશક્તિકરણ થાય છે. આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃત વેદ છે. નવી શોધ અનેન વિકાસાને પ્રોત્સાહન મીલે છે.
હા ના શિક્ષણનું મહત્ત્વ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ અ માટે શિક્ષણ સફળ ભવિષ્યની ચાવી છે, મહેનત નિયમિત
હા ના મહેનત નિયમિત અભ્યાસ એ શિસ્ત તથા વિદ્યાર્થી પોતેની ને આપણા સાકાર કરે છે.
શિક્ષણ માત્ર પરીક્ષામાં
શિક્ષણ માત્ર પરીક્ષામાં સારે ગુણ મિલાવે માટે એના જ ના માહિતી પરંતુ સારે માનવો બનાવે મોટે પણ જરૂરી છે.
હા શિક્ષણ જીવનનું સૌથી મોટું ધન છે.
હા ના હા ના સાચી વાત છે શિક્ષણ કે બના તો કુછ ભી નહી. શિક્ષણ જીવવાનો સાથે મોટુંું ધન છે. પૈસા અને સંપત્તિ નાશ પાાવી છે. પરંતુ જ્ઞાન કોઈ છીનાવી ન શકો છે.
સ સ ઓર બોલો ન
શિક્ષણ અને મહત્વ બોલું છુ. સુનો છો શિક્ષણ માનવ સ્ને જ્ઞાન આપે છે. શિક્ષણ સારા અને ખરાબ વછનો ભેદ સમજાવે છે. શિક્ષણ આત્મવિશ્વાસ વધરે છે શિક્ષણથી વ્યક્તિ આત્મનિર્મય બને છે. શિક્ષનાથી સારી નોકરી મેળવવા મદદ મેળવે છે શિક્ષણ વ્યક્તિના વ્યક્તિમવને વિકાસ કરે છે શિક્ષણ સમાજના મન સન્માન આપે એ છે. શિક્ષણર્ થી ગરીબ દૂર કરવાના મદદ મિલે છે. શિક્ષણ દેશ અને વિકાસમાં મહત્વ છે, ફલે વાપે છે શિક્ષણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરે છે. શિક્ષણથી નવી ટેકનોલોજી જ્ઞાન મળે છે શિક્ષણ વ્યક્ત ન જવાબદાર નાગરિક બનવી છે શિક્ષણાથી સમા સમાજામાં સન્માન ઉભડે છે. શિક્ષણની અંધશ્રદ્ધા આજ્ઞાન દૂર કરે છે શિક્ષણથી યોગ્ય નિર્ણય લેવાની શક્તિ વિકસિત હોત છે.
હા શિક્ષણ થી આ શિક્ષણ દરેક માનસમાં જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે શાંતિ માનસને જ્ઞાન સમૂહ સંસ્કાર અને સારું ખરાબની ઓળખ મળે છે. શિક્ષણ વ્યક્તિના જીવન મે ઉજાળે છે, અને તેનો સર્વાગી વિકાસ કરે છે શિક્ષિત માનસ પો પોતાના જીવનમાં સાચા નિર્ણય લઈ શકે છે. અને સમાજમાં માન સન્માન મેે છે.
હા ના હા ના સાચી વાત હ શિક્ષા ન એતના મહત્ત્વ છે એનીમાં જીવન અમુક ખાચ મહત્વ જીવન દરક માનસે કે જીવન ખૂબ જાસે મહત્વ ધારે છે શિક્ષણથી અ માણસાની જ્ઞાન સમજ સંસ્કાર એડ રૂપ ખરાબ ની ઓળખ છે શિક્ષણના વ્યક્તિ જીવન ઉજળી છે. અને તો વી સર્વાંગી વિકાસ કરે છે.
અ શિક્ષિત માણસ પોતાના જીવનમાં સાચા નિર્ણય લઈ શકે છે અને સમાજમાં માન સન્માન મેળવે શિક્ષણથીઞ અંધ્ર્ધા અને ખરા વિચારો દૂર થાય છે.
થી અજ્ઞાન અંધશ્રદ્ધા એ ખરાબ વિચારો ઉપર દૂર છે બોલું છું.
હા શિક્ષિત વ્યક્તિ સમાજ માટે ઉપયોગી બને છે અને દેશની પ્રગતિ તેમાં પણ યોગદાન પાહ છે
બને છે અને દેશ અને પ્રગતિમાં ભી યોગદાન આપો છે. શિક્ષણ થી નોકરી સારી નોકરી સારું ભવિષ્ય અને આત્મનિર્ભર જીવન મેળ શકે છે.
હા શિક્ષણ માણસ ને શિસ્ત જિમ્મેદાર તે મહેનત અને પ્રામાણિકતા પણ શીખવાડે છે
હા ના હ ના આજા આજાાન સમજાય શિક્ષણ વગેરે જીવન પ્રગતિ કઠિન છે
હા ના હા ના સાચી વાત હૈ ના
એટલે એકદમ દરેક બાલક યુવક ઓર યુવતીને શિક્ષણ જરૂરી ને માની જાય છે શિક્ષણ પુસ્તક જ્ઞાન કથિત જીવન જીવનાની રચતી શીખવાડી છે
હા એટલે શિક્ષણને જીવનનો
એટલી શિક્ષણ અને જીવનનું અ સાચું ધન ક કહે છે
હા. શિક્ષણ માણસના જીવનનો આધાર દે છે, શિક્ષણ વગેરે માણસ જીવન આધૂર રહે છે શિક્ષણથી માણસને જ્ઞાન, બુદ્ધિ, સમજ અને સારું નસર વચ્ચે નો ફરક સમજાય છે. શિક્ષણ માનસ ને ફક્ત વાંચવા લ- -ખવા નથી શીખવાડતું પણ જીવન કેવી રીતે જીવું
વા શીખવાડી છે જન્મની માનસિક વિચારો ને પરિવર્તન આવે છે.
તે અંધશ્રદ્ધા ખોટી માન્યતા અને અન્ઞાનથી દૂર રહે છે.
હા ના સાચી વાત હૈ શિક્ષણ દેશાની વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે, જો દેશાની લોકાની શિક્ષણ હોય છે છે એ દેશી વિધારે પ્રગતિશીલ બને છે.
હા ડોક્ટર, શિક્ષક, એન્જિનિયર, વકીલ, વૈદ્ય, વૈદિક, આ બધા ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ જરૂરી છે ને
હા ના હા ના અ એક શિક્ષક વ્યક્તિ પોતાની પરિવાર સમાજ અને દેશ માટે ઉપયોગી સ્ભાવીતા થાય છે.
આજના આધુનિક યુગમાં શિક્ષણનું મહત્ત્વ વધારે વધીતું ગતું છે ટેકનોલોજી, વિજ્ઞાન, ઇન્ટરનેટ અને સ્પર્ધાના સમયમાં શિક્ષણ વગર આગળ વધવું મુશ્કેલ છે.
હા ના સરસ વાત છે, શિક્ષણ સમય, શિક્ષણ વગેરે આગળ વધવું મુશ્કેલ છે. એટલે એક દરેક બાલક એન, બાલિકાની મને લગવડી શિક્ષણ લેવું જોઈની માતા પિતાએ એ પણ બાલકાને શિક્ષણ આપણને મોટી પ્રેરિત કરાવી જાય છે. હમ્મ
અંતમાં એ જે કઈ શીખાય જે શિક્ષણ જીવનનું અમૂલ્ય ધન છે તેમ દોલત ચોરી થઈ ગઈ થઈ શકે પણ શ કોઈ ચોરી કરી શકતું નથી.
હ ધન છે, ધન, દોલત, ચોરી થઈ ગઈ શકે કે પણ શિક્ષણ કોઈ ચોરી કરી ના શકું નીથી શિક્ષણથી મહાન બને છે, સમાજ સુંદર છે અને દેશ મજબૂત બને છે. એટલી જીવનમાં શિક્ષણનું સાથ સાથી છે, ચાચુ છે.
હા ના માં એ જે કહી શકાય કે શિક્ષણ જીવનનુ અમૂલ્યધન છે, ધન, દૌલત, ચોરી, થઈ શકે પણ શિક્ષણ ક છોરી કરી શ છટું નહી
સારી વિચારો આપે છે.